સૂકી રોટલી
કઈ નઈ બેઠી છું
અવાજ આવે જ મારો
હ આવે છે ને
હવે આયું નેટવર્ક
હ તારું આવતું હશે મારું નઈ આવતું હોય એટલે
અરે યાર એજ પ્રોબ્લેમ છે કે ક્યારનું નેટવર્ક ન પ્રોબ્લેમ વર્ક શું કરતી હતી
કાઈ નઈ બેઠી છું બોલ ને
હુંય બેઠી તે પાઉ છે વાગે પણ સિવાયું નહી
શું સિવા બેઠીતી
પાઉચ પાઉચ
બ્લાઉઝ અચ્છા સિવાય ગયો છી હાલો હલો હલો ગયો અવાજલી તારો હલો